હલો આવાજ આવે છ મારો ઓખે તો આજનો કાંઈક ટોપિક આપે લઈએ તો છે
જો પડશે ચેટ જીપીટીમાં શરદી અચાનક થઈ ગઈ એ ગામની અ અવર ડિસ્કશન ટોપિક ગુજરાતી
જવ છું.
હા એક મિનિટ અ ટોપિક જોઈ લવ જ્યાં સુધી તો પછી ટોપિક છે જીવનમાં સૌથી મુશ્કેલ નિરનય તો એ તો થઈ ગયું છે. લોકો સફળ થયા પછી કેમ બદલાય જાય છુ પૈસાવા સાચું સુખ મળી શકે આજના યુવાનોને સૌથી મોટી સમસ્યા ઈ આવી ગયું છે. શું દરેક વ્યક્તિએ એક કળા શીખવી જોઈ ભવિષ્યમાં કઈ નોકરી સૌથી વધું હોય છે. એય આવી ગયું છે ને શું ડિગ્રી કરતા સ્કિલ વધારે મહત્વની એ મોસ્ટ ઑફ બધા ટોપિક આવી ગયા છે એવું છે ત્યારે
હમ્મ બોલો
દસમાં માળે પોંચી ગયો હો થેટ દસમાં માળે પોંચી ગયા
સેકેંડ ફ્લોર
તપા આટલી બધી વાર
પણ નીચે એકદમ અવાજ કર્યા વગર આઈ પપ્પાન ખાલી કઈને આઈ કે ઉપર જવ છું.
બરાબર છે.
ધીરું ચાલવું પડેને ચોમાસું થઈ તો કંઈ
તમારે પછી હું એક્સપિરયન્સ
આ જો જ એટલે પાછું થોડુંક ધ્યાનથી ચાલવું પડે
આ તો બંધ થાવાનું છેન અઠવાડિયામાં બે ત્રન વારે
હુ
એવું કાંઈ બંધાવેલું છે કે અઠવાડિયામાં બે ત્રન વાર તો પડવું જ પડે
ના હવારે એમાં છે ને તે કશે જતીતી હા દુકાન જતીતી તો ક્રોક્સ ના મલતા તો કુદતીતી ને એમાં કારમાંન કારમાં મુંકુ કોઈ કકલતું જ હશે એવામાં પયરી
બરાબર છે.
હમ્મ
હાવ હરખા નથી પડતા થોડા થોડા પડતાય હશે હેમરેજ બેમરેજ થાય એમ નો પડી જવાય હ સરખી રીતે નથી પડતા હેમરેજ થઈ ઈ રીતે નોપડી જવાય
હારૂ ચાલો અવે ટોપિક વિષે વાત કરીએ?
કયો તો ટોપિક
જમી લીધુ તમે?
હૌ, જમી જ લીધું હોય ને! તમે તો જમી જ લીધું હશે.
શું જઈમા તમે?
આજે નથી કેવાય એવું રેવાદયો ને તમે.
મારા કાન માંથી લોહી નીકળી જાય છે.
આજ બળ જબરી પુરીક પૂરવક ખાવું પડયુ એમ.
બરાબર
તો કેયો ત્યારે તમે
મેં... હું જઈમી આજે! ! હા, પનીર.
ઓહ ગયો ભાઈ ગયો.
મને ઓછું ભાવે પણ પનીર બૌ નહિ ભાવતુ માપનું એટલે ખઈ લઉ એવું કઈ નહી!
ખાય તો બે મોઢે ગયો ખાવામાં તો ક્યાં વાંધો જ છે! બીજામાં વાંધો છે. તો અવાજ સરખો આવે છે કે આઘે થી આવે છે હજી?
આવે છે કમપ્લીટ અવાજ.
તો વાંધો નઈ.
તો કયોછો ટોપિક તમે?
હા કવ.
કયો ચાલો તો પછી.
ગુજરાતીની, ગુજરાતની કઈ પરંપરા તમને સૌથી વધુ ગમે અને શા માટે?
ને અતિથિ દેવો ભવ જે મેહમાનને આવકારો આપે ને ઈ પરંપરા આપણને પસંદ છે ભાવથી બધાને આવકાર આપે, બોલાવે ઈ રીતે. તમને?
મને તો ગરબા બો ગમે.
એ તો પણ ઓલુ કેવાય ને પરંપરા થોડી કેવાય.
તો હું કેવાય?
એ તો કેવું કેવાય... કલ્ચર કેવાય એને.
પરંપરામાં હું-હું આવે બોલો?
પરંપરા કેટલા રૂઢિ કેહેવાય ને રૂઢિ કેટલાક વર્ષથી તમે ચલાવીને આવતા હોય ઈ પરંપરાગત આવતી હોય.
રસ્તો નો જ આવે.
ખમણ, ઢોકળા તો આવે જ ને?
હા ઇ છે.
પરંપરા થઈ ને ગુજરાતીઓનીં .
બરાબર છે એતો આ જેઠાલાલના લીધે આયી ગયુ પરંપરા થઈ છે બાકી કઈ હતું નઇ ખમણ ઢોકળાંન
બરાબર.
તો પછી બીજો
હા આપો.
કેવો ગયો
તમે બોય બોય
તમે કો કો એમ કો કયો એમ કય ખબર પડે કો...
એવું જ થવાનું એવી રીતે જે થાય
લેંગ્વેજ કઈ હશે
હા
જો તમે એક વર્ષ માટે વિદેશ જઈ શકો તો ક્યા દેશમાં જશો અને કેમ?
એટલે રેવા જવાનું, ફરવા?
એક વર્ષ માટે જવાનું છે હવે તમે ફરવા જાવ, કે રેવા જાાવ, એક વર્ષ.
પણ જ નહિ જવું મળત, એક વર્ષ માટે ફરવા જવાનું હોય તો બી જઈ શકું, પણ લેવા તો નહી જવું.
અચછા પણ એક વર્ષ પે તો ક્યાં જાવજ અને ફરવા જાવ ને કન્ટિન્યુ ફરવા, એક વર્ષ ફરવાનું છે તમારે.
હજુ મેં કઈ વિચાર્યું નહી હજુ ઈન્ડિયા જ નહી પડ તો પછી બાર તો મે પછી વિચાર્યું.
અને તો પ્રશ્ન વિચારવા અત્યારે અત્યારે તેમ.
કરી દઉં મૂકો
મેં પ્રશ્ન પૂછ્યો છે, ખબર
ખબર નઈ મેં નહી વિચાર્યું હજુ.
તો જીવનમાં સૌથી મોટો રિસ્ક કયો લેવો જોઈએ.
તમે તો બોલો પણ.
ભલે તમે જવાબ ન દીધો હોય ને.
એકી દીરી ઓડાઈ દેઈ
ઓહા અહહ ક્યાં ચાલો દસ તો જીવનમાં સૌથી મોટો રિસ્ક કયો લેવો જોઈએ?
પેલા પેલાનો જવાબ આપો એક પ્રશ્ન
બતાવે તમે મન ક્યાં જવાબ આપ્યો તમે પેલા જવાબ આપી દો પછી આપી દઉં.
હુ?
એ કયા દેશમાં તમે જાશો એમ?
એ દેશ ક એ દેશ કયો હમણાં મને યાદ નહી મેં વિચાર્યું નહી હજુ કશું.
હા તો બ એટલે તો પછી મેં નથી વિચાર્યું તમે બીજા આપ ટોપિક લઈયે કે જીવનમાં સૌથી મોટું રિસ્ક કેવો લેવો જોઈએ?
ખબર નહી.
હું કહી દઉં છું બસ, ખરીક વાતોમા તો જો તો પછી શીત જાવ તમે કયો તો ક્યાં ફરવાલાયક જગ્યા છે સારી એવી
ખબર નહી.
ખબર નહીં?
એ મને નહી ખબર મેં ફક્ત બહાર જ નહી ગઈ મે ઘરમાં જ રવ છું ફક્ત
ફક્ત મહિલાઓ માટે બરાબર છે.
હા.
તો પછી કદાચ ફરવા જેવું લાગે છે કે, ઈઝરાયલને, બ્રાઝીલને એ બાજુ વિદેશમાં જવાય. યુ કે સાઈડ યુ કે યુ એસની એ બાજુ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન એ બાજુ નો જવાય આફ્રિકા બાજુય નો જવાય. ઠંડા પ્રદેશ છે ને એ જવાય મજા આવે ફરવાની.
કેમ જવાય તહિયાં?
ઠંડા પ્રદેશ છે ને એટલે તે ગરમીમાં ત આઇ તપી જાય છે. યે નવુ યે શીખવા મળે કેમ કે જે ઠંડા પ્રદેશ હોયને યે ટેકનોલોજી મને ખબર પડે કે, વધારે જોવા મળે છે.
હમ
ઓલા બધામાં તો ગરીબી જ એટલી હોય છે સુકોપ્રદેશ હોય એટલે,
એ તો છે જ મારે એક વાર ચાઈના સાઈડ જવું છે એટલે એમ. એટલે એ લોકોનું કલ્ચર એમ હારુ લાગે જોઈને, વિઝિટ કરવા જવું છે
પચાવવું હોય તો
હે?
એ લોકોનું ફૂડ પણ સારું છે ચાખવું હોય તો.
વેજ ટ્રાય કરી શકુ પણ એવું અમુક વેજ પણ હોય જ ને?
વેજમાં અને નૂડલ્સ મળે છે મને ખબર છે ત્યાં સુધી.
તમે ગયાયા છો તો તમને ખબર છે?
ના અમારા એક સર હતા ઈ ગ્યાતા ચીનમાં એટલે ખબર છેને વાતચીત કરતા તા. કે અમે ઇયા ગ્યા તો કે કે અમે બધું ને એ છે જૈન હતા. અલા એ કે બધી નુડલ્સ જ ખાધ બીજુ કઈ ખાધું નથી વેજીટેરયનમાં બીજું કઈ આવતું નથી કે,
ઠીક.
એવું છે ત્યારે તો ક્યો તમે ટોપિક ક્યો?
અહહ ટોપિક? ઇન્ડિયામાં તમે ફર્વેલાયક જગ્યા હોય તો તમે ત્યાં જાઓ ક્યાં ના જાવ?
ફરવા લાયક જગ્યા હોય ને તો યા ન જવાય એવું એટલે ટોપિક માંથી વરસાદ માં ગયા નથી આજે કઈ નથી કોરું મોરૂ છે.
સવારનો નઈ પયરો?
અરે બપોર હતો થોડો ઘણો કેવા લાયક નથી તમારે?
અમાર તો છે, હમણાંય પરે છે. એટલે પડતો તો ખરો છે થોરો થોરો હમણાં થોડોક વધાર છે. ને પાછો થોડોક ઓછો થઈ ગયો.
બરાબર સે.
હ પ્રવાસ નું આયોજન કર તે વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
પ્રવાસ આયોજન અત્યારના સમયમાં જો પેલાતો વેધર જોવાય. ક્યાં કેવો વરસાદ છે? એ પ્રમાણે પ્રવાસનું પણ આયોજન કરાય. પછી કેટલા જણા જુવો એ પ્રમાણે ગાડી વસ્તુ વ્યવસ્થા કરાય. પછી કેટલા દિવસની ટ્રીપ કરવાના છો એ પ્લાનિંગ કર દિવાય. કયા કયા સ્થળ લેશો એ બધું અગાઉ થી નક્કી કર લેવાય કઈ હોટલનું બુકિંગ થાતું હોય એડવાસમાં બુકિંગ કર નખાાય. કેવાય ને ઈટા ઈટ કેવાય ને તો એવું કંઈક બનાવી ન થાય. તમારું શું કહંવું છે.
હા એ તો છે જ વેધર એવું તો હમણાં તો જોવાય. પણ અમુક જગ્યા એ હમણાં જવાની મજા એ આવે જેમ કે હિલ સ્ટેશન કહેવાય પણ જોઈને જવું પડે કે પાણી બોવ હોય તો ના જવાય એમ. હમણાં તો બધો બહુ વરસાદ પડયો પણ
અત્યાર તો ક્યાંય ન જ જવાય. પછી પાંચ છ દિવસ તોડ પાણી જ થ નીકળયા કરેલ અત્યારે તો કઈ રસ્તો જ નથી ગમે ત્યારે ગમે તે જગ્યાએ પાણી આવે કે નક્કી જ ન કહેવાય.
હા.
તો પછી કયો તમે જીવનમાં સૌથી મોટો રિસ્ક કયો લેવો જોઈએ?
જીવનમાં સૌથી મોટો રીસ્ક કેવો લેવો જોઈએ? કે આપણને જે ગમતું હોય મીન્સ કે કરિયર પાથમાં કહીએ કઈ ભણવાનું હોય તે આપડે લઈ લેવું કે જે જે મન કેતો તો કર લેવું જોઈએ એમ પછી આપણને ગુસ્સો આવે કે મારે ભણવુ તું મે ભણી નઈ એમ.
હમ્મ બરાબર છે.
હા એટલે કરિયર ને વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એમ.
એ ખરી વાત છે. કરિયર ઉપર કે પોતાની ગ્રોથ ઉપર વધારે જે મે રિસ્ક લેવો પડે તમે લાગતું એ સાચવવું છે. રિસ્ક લઈ એ શકાય છે તો એમાં લઈ શકાય ખરા એમ
તમારું શું કહેવું છે.
ભાઈ તે બોલ્યું હું કે કરિયર માટે લાગતું કે ફ્યુચરની ગ્રોથ એટલે રિયલ તો કઉું છ પોતાની ગ્રોથ માટેવું લાગતું હોય બ્રાઇટ ભવિષ્ય નું કે મારે આ બિઝનેસ કરવો છે જોબ કરવી છે તે પ્રમાણે રિસ્કન લયને તમારે કરી શકાય એમ હ
બીજું રિસ્ક
રિસ્ક જ આ છે બીજું તો રિસ્ક જ છે જિગીમાં બીજી એવું કઈ રિસ્ક લેય કે લગ્ન નો કરે લેવાના કઈક આવે તો
કશે એડવેન્ચર જવું હોય તો એ રિસ્ક પણ લઈ જ શકાય ન એમાં હું છે.
એમાં તો ક્યાં રિસ્ક છે એડવેન્ચર તો મોજ મસ્તી એ વાત છે ને એમાં રિસ્ક જ ન હોય ને.
એવું જરૂરી થોડી હોય એડવેન્ચર કરવા ગયા હોય ચાલો હમણા તમે રિવર ડ્રાફ્ટિંગ કરવા ગયા હોય ત્યાં તમે ટપકી જાાવ તો રિસ્ક તો કેવાયને
એ કઈ રિસ્ક ના કહેવાય
હારૂ જાવ તમે એવું જ માનો બસ.
એટલે આમાં કોણ કટ ન થયો છે ઓટોમેટિક
હું?
કોણ?
તે
હે?
હ હજી કરી ના થ આજે કોલ
તો એતો કઉ છું કટ ન થયો હજી હાલે છે.
હા.
કઈ કઈ વાંધો નહી કઈ વાંધો નહી હ હું ધનવ બીજું શું છે આપડે તો વા